નમસ્કાર મિત્ર
હા મિત્ર કેમ છ
હા મિત્રો મજામાં છો તમે કેવું છે મજામાં છો ને
બસ મજામાં હ હમણાં જ ખાઈને બેઠું છું તમે જમી લીધું
હા મેં તો જમી લીધું હવે થોડું જે કોલેજમાં ચલાવતાશે અભ્યાસક્રમ એ જોવું પડે કારણ કે મિત્રો સિલેબસ ઘણો આગળ ચાલી રહ્યો છે અને અમે થોડું મિત્ર લેટ થઈ ગયું કારણ કે મિત્ર અમારું જે ઘર છે એ અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં હોવાથી ત્યાંથી મિત્રો અમને અપડવન કરવાનું ખુબ જ મુશ્કેલ થાય છે કારણ કે આવા જવામાં જ અમને ખુબ જ તકલીફ થાય છે એના લીધે અમે એક મહિનો કે એના પંદર દિવસ જેટલા અમે કોલેજમાં ના આવી શક્યા તો મિત્રો અમાર થોડું સિલેબસ મારો પાછળ રહી ગયો અને મને ખુબ જ દુઃખ પણ છે કારણ કે આપને થોડો ગરીબ ફેમિલી માંથી આવી અને આપણને પૈસા ને એવું થોડું સગવડ ના હોય તો આપણને ચિંતા હોય તો તમે શું કેવ તો મિત્ર તમે કેવું છે સારું છે ને
હા મિત્રો તમે જે વાત કરી હતી
દિલમાં જેવું લાગ્યું કારણ કે હું પણ એક મિડલ ક્લાસથી મારે પણ એવી જ પરિસ્થિતિ છે મિત્રો એમ કહેવા રહ્યો કે ઘણા દિવસ પછી વાતથી તો આજે આપ શનિવાર હોવાથી તો આરામ પણ મળ્યો છે મને તો એટલે કે હું વિચારીતો હતો કે આજે આપણે ફિલ્મો અને મનોરંજન વિશે એક ચર્ચા કરીલી બરોબર
હા મિત્ર તમારા ટોપિક ખુબ જ સરસ છે અને મિત્રો તમે જે આ શનિવાર છે એને થોડું અમારે કોલેજમાં અને હોસ્ટેલમાં રજા છે તો તમે આ ટોપિક કીધો તો મને ખુબ જ એવું મન થયું કે ચાલ ને હું પણ એકાદ સારું એવું ફિલ્મ જઉં તો તમે યાદ કરાવ હું તો મને ખુબ ખુબ સારું લાગ્યું મિત્ર તો હું તમને મિત્રો જણવા મામાંગુ છું કે આ ફિલ્મોને મનોરંજનને આપણા માટે કેટલા બધા મહત્વનું છે તો મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે ફિલ્મો જોવાથી આપણને કેટલી બધી મનોરંજન આવે છે આપણા જે પણ આપણે દુઃખમાં હોઈએ તો આપણે સારી એવી ફિલ્મો જોવી જોઈએ જેમ કે હાસ્ય ફિલ્મ હોય જે આપણને ખૂબ જ ખુબ જ ઉલ્લાસ અને આનંદ લાવે એવી ફિલ્મ જોવી જોઈએ તો તમે શું કેવો સમય મિત્ર અના વિશે
હા મિત્ર તમે સાચી વાત કીધી કારણ કે જીવનમાં માત્ર કામ છ ન મનોરંજન ના હોય તો માણસ થોડા જ સમયમાં માનસિક રીતે થાકી જાય છે જેમાં આપણે ફિલ્મોને જોઈએ ફિલ્મો છે સંગીત નાટકો સમજો કોમેડી કારો અને મનોરંજન આપને ખુશી આપે છે. ઘણા લોકો પરિવાર સાથે એમ જોવા પસંદ કરે છે, કારણ કે એવા ઓ જે તેના તે આખો પર્વ એક સાથે સમય પસાર કરી શકે છે, અને આખા પરિવારને આનંદ થશે. અને આપણે જોઈએ તો, આજકાલ ફિલ્મો માત્ર મનોરંજન માટે હોતી નથી. પરંતુ ઘણી ફિલ્મો સમાજને સારો એક સંદેશ પણ આપે છે. એ કેટલીક ધર્મો શિક્ષણ નું મહત્વ પણ સંદર્ભ છે. કેટલીક ફિલ્મો માં એવી પણ છે, જે મહિલાઓને સુરક્ષિત રીતે. અને લડવું કેવી રીતે જોઈએ, એના વિશે પણ જો સમજાવે છે. અને કેટલી જે પર્યાવરણ ને બચાવવા. દેશમાં અને માનવ જાતની ભાવનાની જાગે છે, એટ આપણે જે જેવી મુૂડ હોય, તેવી ફિલ્મ જોઈ શકીએ છીએ, આપ અને એ ના વિચારોને પણ આપણે જે આપણે સકારાત્મક દિશા આપી શકીએ છીએ, આપણે મને ખાસ કરીને, એવી જ ફિલ્મો ગમી છે, જે સાચી ઘટના પર આધારિત આવી ફિલ્મો જોવાથી મને ખબર પડે છે કે. લોકો કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને, સફળતા સુધી પહોંચે છે. ઘણી વખત મિત્ર, આપણે પણ ફિલ્મો જોઈએ ને તો. લોકોને મહેનત ખુબ જ મોટિવેશન મળે છે. જીવનમાં ક્યારેય હાર ના માનવું હોય. એવી પ્રેરણા આપણે અંદરથી અંદરને મળતી રહે છે, તો એ ખૂબ જ જરૂરી છે. તો મિત્ર, એના વિશે તમે શું કેશો?
હા, મિત્રો, તમારી વાત જાણીને, મને ખુબ જ આનંદ થયો. તમે કીધું કે, તમને જે રિયલ આધારિત જે પણ ફિલ્મો હોય. એ તમને ખુબ જ ગમતી હોય છે. તો મને પણ ખુબ જ આનંદ લાગ્યો, કે તમને આવી ફિલ્મો જોવાનું ખુબ જ ગમતું હશે. અને મિત્રો, મને પણ ખૂબ જ ગમે છે, કારણ કે મિત્રો જે બોર્ડર બોર્ડર ફિલ્મ છે, હું એ કેટલા વખત જોઈ છે. કારણ કે, એ મને ખુબ જ ગમે છે, અને જે આપણા રિયલ હીરો. સૈનિકો જે બોર્ડર પર આટલું આપણા માટે લડતા હોય છે. તો એવી ફિલ્મ મને મિત્રો, જોવાનું ખુબ જ ગમતું હોય છે. અને એવી કેટલી બધી મે ફિલ્મો જોઉ છું મારા ફેમિલી સાથે, મને ખુબ જ ગમતું હોય છે, મિત્ર. તો તમે આવી બોર્ડર ફિલ્મમાં તમને ગમે છે? મિત્ર.
હા, બી મોટરની ફિલ્મ મને ખૂબ જ ગમે છે કારણ કે તે આપણું જે દેશને લગતી છે. અને એમાં આપણને જી આપડે જે જીવાનો છે જ. કેવી રીતે? આપણે આપણા દેશ આઝાદ રીતે વજ મતલબ સંભાળે છે. તો એ આપણને એમાં વધુ જાણવું મળે છે. અને એવી ફિલ્મો આપણે ખાસ જવી જ જોઈએ, કારણ કે એનાથી ખુબ જ આપણને જે પ્રેરણા મળે છે, એ શીખવાનું. બનાવાય છે. અને આજકાલ આપણે જોઈએ, તો ભીમો બનાવવાની રીતોમાં પણ. ઘણા બધો બદલાવ જેવા આવ્યું છે. પહેલાં તો એક એકદમ, સાદું ભાષામાં ને જી બ્લેક એન્ડ, વાઈટમાં ફ બના પરંતુ જે આધુનિક ટેકનોલોજીને કારણે ફિલ્મોમાં જે અદભુત દ્રશ્યો અને સુંદર ગીત તો એકદમ સાઉન્ડ ઈફેક્ટસ આવું બધું આપણને જોવા મળે છે. પહેલાં લોકો માત્ર સિનેમા હોલમાં ફિલ્મો જોતાં હતાં પરંતુ હવે હવે તો આપણેે જે મોબાઈલ છે અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ છે. એમાં પણ આપણે ઘેર બેેસીને જોઈએ છીએ. તે પણ એક ખૂબ જ આપણી લાભદાયક ગણાય આપણને. રોજિંદા જીવન માટે. અને બીજું જોઈએ તો ટેકનોલોજીના કારણે દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી ગઈ છે. તો હવે તો આપણે જો જોઈએ છીએ કે આપણે ઘરમાં જે ઊંઘી ઊંઘીને પણ આપે કોઈ પણ હોય મૂવી વેગ કોઈ કુ કોઈ પણ એવી માહિતી મળ મેળવવાની હોય તો આપણેે ઓનલાઈન કે મદદથી જોઈ શકીએ છીએ. હવે કોઈ પણ વ્યક્તિ પોતાની અનુકુળતા મુજબ ગમે ત્યારે ફિલ્મ જોઈ શકે છે પરંતુ પણ તેની એક સાથે એક જવાબદારી પણ આવે છે. જો માનસ આખો દિવસ ફિલ્મો કે આપણી જે વેબ સિરીઝ જોતો હોય તો અભ્યાસ નોકરી ને પરિવાર માટે સમય ઓછો કાઢી શકે છે. તું એ મિત્ર એના છીલ ગેરફાયદાઓ છે એ તમે જણાવશો?
હા મિત્ર તમે જે કીધું એ મને ખૂબ જ દિલમાં લાગ્યું કારણ કે મિત્ર તમે જે કીધું કે કેટલાક એવા મિત્રો જે વેબ સિરીઝ જોતાં હોય શે એમાં ખુબ જ ઘણો ટાઈમ પણ જતો હોય શે. તો હું મિત્રો તમને જણાવવા માગું છું કે મારું એ ઉદાહરણ તરીકે મારું જ ઉદાહરણ લેમ તો સારું કેવાય. કારણ કે મિત્ર હું તમને હું તમને જણાવવા માગું છું મેં એક હું પેલું શો જોતો હતો અને પેલું આર આર આર આર રેસ્ટોરન્ટમાં પેલું એક આખું સિરીઝ જતો હતો તો એમાં મને એટલું બધું રસ હતું કે મેં એક એક એપિસોડ જોવાન તો પસી એના પછી શું થશે એવું મને જિજ્ઞાસા લાગી ગઈ અને હું એમ એમ કરતાં મિત્ર હવે મારું લેવલ પહોચી ગેલું છે. એ મિત્ર ચોપન ચોપનમાં એપિસોડ સુધી હું પહોંચી ગેલો છું એ અને આગળ આગળ હજુ મિત્ર પચોતેર જેટલા એપિસોડ છે તો મને એ જાણવાની ખૂબ જ જિજ્ઞાસા જેવી થાય કે આગળ શું થશે, આગળ કેવું આવશે? એવું મને અને મિત્ર એ એપિસોડ એવું શે કે એમાં જ રેસ્ રેસ્ટોરન્ટ મોટું હોય. અને એમાં જમવાનું કેવી રીતે બનાવે સેફ લોકો. એને કેવી રીતે એ મેનેજમેન્ટ બધું કરે એના વિશે મને એ રેસ્ટોરન્ટ વિશે ખૂબ જ ઘણી એટલે કે મનોરંજન અને સા સમજવા જેવું હોય છે. તો મને એ ખૂબ જ ગમતું ગમે છે તો અમે જયારે પણ મિત્ર હોસ્ટેલમાં ફ્રી રેયે તો અમે એ એજ જોઈએ. અને એનાથી મિત્ર સમય તો જ બગડતો જાય છે પરંતુ મિત્ર થોડું સારું પણ લાગે કે આપણને મનગમતું કોઈ સિરીજ હોય તો એ આપણને જોવામાં ખૂબ જ રસ થતો હોય છે. તો મિત્ર તમે પણ કોઈ સિરીઝ જોતાશો?
હા મિત્ર હું પણ ઘણી બધી એવી સાઉથ સાઉથ ની જે સિરીઝ છે એ મને ખૂબ જ મતલબ ખૂબ જ ઇન્ટરેસ્ટેડ હોય છે. કારણ કે સાઉથની મૂવી જે અલગ જ લેવલની હોય છે. અને સારી ફિલ્મો જ જવી જોઈએ આપણ કારણ કે એ આપણને જે પ્રેરણા આપે છે, મોટિવેશન આપે છે. અને જીવનના મૂલ્યો શીખવે છે. અને સમાજને સમજ સમજવામાં મદદ કરે છે. પરંતુ તેનો ઉપયોગ આપણને જે સમજદારીથી કરવો. અને ફિલ્મો અને મનોરંજન તેઓનું એક મતલબ આનંદ છે, પ્રેરણા અને આપણને નવી ઉર્જા આપે છે. પરંતુ તેનો સાચો લાભ ત્યારે જ મળે જ્યારે તેનો ઉપયોગ મર્યાદા અને સમજદારીપૂર્વક કરો. અને મિત્ર તમે જે એટલો મને સમય આપ્યો એના માટે હું આભાર માનું છું.